હાલો
હાલો
હા બોલો જય શ્રી કૃષ્ણ
હ કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ હું પણ મજામાં
એમ બીજું શું ચાલે છે બસ આ છોકરાઓની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અવે અવે
હ હું પણ હેને પુસ્તકો તમે જેમ કેવો છો એ પ્રમાણે જ હું પણ પુસ્તકો વિશે વાત કરવા માંગતી હતી. કે જો પુસ્તકો વાંચવાની જે ટેવ એ કેટલી સારી ટેવ હતી પહેલાની હવે તો આ ફોન સોશિયલ મીડિયાને આવું બધું આવી ગયું. તો લોકોનું પુસ્તકો વાંચવા પરથી થોડો ધ્યાન થોડો બીજી જગ્યાએ જતો રહ્યો છે.
હા એ તો બરાબર કહો તમે, હવે આજકાલ છોકરાઓ પુસ્તકો ક્યા આવે આજકાલ તો છોકરાઓ મોબાઈલ ને ટીવી ને એમાં માંથી જ ઊંચા નથી આવતા કઈ બી રીડિંગ કરવાનું કેહો તો એ લોકોને ગમતું પણ નથી, આપણા ટાઈમે બધા વડીલોને એ લોકો બધું કેટલું બધું વાંચ હતા રીડિંગ કરતા હતા.
બિલકુલ, જો એને પુસ્તક વાંચવાનું કેટ પહેલા મહત્વ હતું પુસ્તકોનું આપણા જીવનમાં, એવું કહેવામાં આવે છે કે પુસ્તક છે એક સારા મિત્ર જેવો હોય છે જયારે આપણે, અ પુસ્તક વાંચીએ છીએ ત્યારે આપણે અ ગવ આપણા જ્ઞાનમાં વધારો થાય છે આપણે નવીન નવીન જાણકારી, મળે છે પછી આપણે જે વિચાર શ્રેણી હોય છે એમાં પણ વિકાસ થાય છે આપણે વિચારવાની શક્તિ વધે છે, અને જ્ઞાન વધે છે અને પુસ્તક આપણને જીવનમાં આગળ વધવા માટે સારી પ્રેરણા પણ આપે છે. પણ આજ કલ ન જે પણ આજ કલ ન જે ડિજિટલ યુગ આવી ગયો છે જેનું પુસ્તકોનું સ્થાન છે એ ફોન લઈ લીધો છે ટીવી એ લઈ લીધો છે. અને એટલી બીજી બધી એવી કેટલી આઈટમ છે ટેકનોલોજી છે જે આપણો સમય લઈ લે છે, તો આપણે ફરીથી આપણને એજ પુસ્તક વાળો જે સમય હતો, પુસ્તક વાં આજે પણ આપણે કેટલી બધી એવી પુસ્તકો અને કેટલા બધા લોકોમાં એવો હોય છે કે જે લોકોને આજે પણ જ્ઞાનનો વધારો કરવાનો શોખ હોય છે, એ લોકો આજે પણ ભલે કેટલું પણ આપણી જીવનશૈલી એટલી હોય વ્યસ્ત પણ એમાંથી પુસ્તક વાંચવાનો સમય તો એ લોકો કાઢી જ લે છે.
હા એ તો તમે બરાબર કેહો છો, પુસ્તક તો કેવી રીતે આપણા માનવ જીવન નું એક સારો ફ્રેન્ડ કેવાય છે મતલબ એમાં જ્ઞાન નો ભંડાર છે આપડે, આપણને કેટલું બધું શીખવા મળે છે જાણવા મળે છે. આપણને સારી દિશા બતાવે છે આપણને અ મતલબ પેલાના લોકો તો કેવા બધા આટલી બધું એ લોકોને આમ, એ લોકો મતલબ ન્યુઝ પેપરને પુસ્તકોને આટલું બધું વાંચતા હતા, તો એ આપણને કેવી રીતે આમ શિક્ષણ જ નહી આપણને તો જીવનનું આપણને જ્ઞાન સમજાવ આવી રીતે, પરંતુ જો અગર જો આપણને બધા વસ્તુઓ ન મૂલ્ય ને આપણને એ લોકો સંસ્કાર ને એક ખબર પડે છે આપને, તો પુસ્તકો વાંચવી જ જોઈએ આપડે જયારે પણ ફ્રી હોય કે મતલબ એવી રીતે.
બિલકુલ સાચું કહો છો તમે, અને જો સારા પુસ્તકો આપણેે વાંચીએ, તો આપડ વિચાર આપણે નવીન વિચારનો વિકાસ કરી શકીએ આપણી ભાષા શૈલી માં પણ વૃદ્ધિ થાય છે, આપણે આપણ આપડી જે આપણે જે ભાષા શૈલી હોય એનો વિકાસ થાય છે આપણે સારી રીતે વાક્ય રચના શીખી શકીએ છી નવીન, કોઈ પણ વસ્તુઓનું કે નવીન આપણે નવીન જ્ઞાનનું એ કરી શકીએ છે, તો પુસ્તકો બહુ જ વાંચવા વાંચવાથી બહુ જ ફાયદો થાય છે. અને આવનારી જે પેઢી છે આવનારી જે પેઢી છે, એ લોકો સોશિયલ મીડિયા અને આ બધી વસ્તુઓ પ્રત્યે એટલા, એ લોકો ઝુકી રહયા છે કે એમને ફરીથી આ પુસ્તકો અની સમય ઝુકાવ કરવો બહુ જ જરૂરી થઈ ગયો છે.
હા એ તો બરાબર કેયો તમે, હવે જેવી રીતે આપણો સાચો મિત્રો હોય તે આપણને કેવી રીતે મુશ્કેલી સમયમાં આપણો સાથ આપે છે, કોઈ પણ તો તેવી જ રીતે મલબ પુસ્તકો પણ છે ને આપણા જીવનમાં એવું એક મહત્વ ધરાવે છે કે આપણને, અ સારો એવી રીતે માર્ગદર્શન આપે છે આપણને, અ સાર સહી રસ્તો બતા મતલબ રસ્તો બતાડે છે આપણને, એ મતલબ કેવી રીતે આપણા માનવ જીવનમાં છે ને એક આપણને એક નવી પ્રેરણા મળે છે. પુસ્તકો વાંચવાથી. આપડે જીવનમાં પણ કેટલા આગળ સફળતાથી કેટલા આગળ વધી શકીએ છીએ આપણને કેટલું બધું એમાંથી જાણવા મળે છે
બિલકુલ સાચું કહ છો તમે અને પુસ્તકો જ નહીં પણ પુસ્તકો સાથે આપણે જે સમાચાર પત્ર પહેલા વાંચતા હતા તમને ખબર હશે અમારા તે દાદાજી અને અમારા જે પપ્પા હતા એ લોકોને તો સવારે વહેલા ઉઠીને ચાહ ચા સાથે એટલે સમાચાર પત્ર ને પૂરું વાંચી નાખતા હતા અને પછી બી કોક બીજાના હાથમાં એ જતો હતો તો એ પણ એવી એ લોકોની ટેવ હતી તો એનાથી પણ બહુ બધું આપણને જાણવા મળે છે અને વાત કરવાથી આપડી જે ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધે છે પછી ભાષા સુધરે છે આપણી કલ્પના શક્તિ પણમાં પણ વધારો થાય છે અને એજ પ્રમાણે જો આપણે સમાચાર પત્ર વાંચીએ તો સમાચાર પત્ર વાંચવાથી પણ આપણને આપણા નજીકમાં શું થઈ રહ્યું છે કેવી રીતે અ શું ચાલી રહ્યું છે આ એવી બધી ન્યૂઝો ઘટનાઓ એની પણ જાણકારી મળે છે અને હાલના સમયમાં આજના સમયમાં અ કોઈ વસ્તુનું જો બદલાવ થતો જ રહે છે તો આપણે વાચતા વાંચનમાં આપણે વાંચતા રહીએ એની જાણકારી પ્રાપ્ત કરતા રહીએ તો આપણે પણ અપડેટ રહી શકીએ છીએ
હા એ તો છે જ તમે બરાબર કહો છો હવે શિક્ષણ ક્ષેત્રમાં માંજો અ એમાં પણ જોવો ને અ પુસ્તકોનું મતલબ અલગ જ એક મહત્વ છે હવે શાળાઓ કોલેજોમાં એ લોકોને વિદ્યાર્થીઓને તુ જ્ઞાન ક્યાંથી મળે છે પુસ્તકો માંથી જ મળે છે ને હવે વિદ્યાર્થીઓ મતલબ પુસ્તકો વગર જો વકર છે ને શીખ શિક્ષણ પણ અધુરું છે શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે છે પણ આખીરમાં મળે તો એ લોકોને પુસ્તકો દ્વારા જ જ્ઞાન મળે છે છે ને જ્ઞાન એમને વિદ્યાર્થીઓને મજબૂત બનાવે છે આમ તો હંમેશા વિદ્યાર્થીઓ છે ને નિયમિત તીડિંગ વાંચવાની એ લોકો એ ટેપ પાડવા જોઈએ
બિલકુલ સાચું કહો છો તમે વિદ્યાર્થી જીવન માટે તો પુસ્તક વાંચવાની જે અમ
પુસ્તકો વાંચવાથી છે શું આપણને સારા સારા વિચારો આવે છે આપણને શું ચાલે છે શું તે પણ આપણને હમણાં ટાઈમમાં તે પણ ખબર પડે છે આપણી સકારાત્મક પણ વધે છે પુસ્તકો દ્વારા મતલબ આપ આપણે કેવી રીતે સહ અસ સારા સારા આપણને સારા એવા હોય તો આપણે એમાંથી સારા ગુણો પણ શીખી શકીએ છીએ એમ
વાંચન શૈલીમાં એમની સારી રીતે વાંચે અને કરે અભ્યાસમાં પણ સારું એ આગળ વધી શકે છે જો એ ધ્યાન કેન્દ્રિત કરીને ધીરજથી ઈમાનદારી અને મહેનતથી જો એ સકારાત્મક રીતે પુસ્તક વાંચે અને વાંચવાની ટેવ બરાબર રાખે તો એ જીવનમાં બહુ જ આગળ વધી શકે છે અને સમય પર સફળતા હાસિલ કરી શકે છે
હા એ તો તમે બરાબર કયો છો
અને આપણે જોઈએ તો પુસ્તક પુસ્તકાલયની ક્યાંક મુલાકાત લેવા જઈએ તો આપજ આપ અલગ અલગ પ્રકારના પુસ્તકોનું આપણે વાંચન કરી શકતા હોઈએ છીએ જેમાંથી આપણે ઐતિહાસિક પુસ્તકો જેમાં આપણે ઇતિહાસ થી જોડેલી ઘટનાઓ અને એનું વિવરણ મળે છે પછી વિજ્ઞાન સાહિત્ય જીવન ચરિત્ર અને પ્રેરણાદાયક પુસ્તકો આપણા માટે જ્ઞાનનો વધારો કરવા માટે હોય જ છે બસ એવું જ છે કે અને કેટલી બધી ગવર્મેન્ટો પણ સરકારે પણ આપણને પુસ્તકાલયોની સુવિધા આપી છે જો આપણે એ પુસ્તકાલયની મુલાકાત લઈને અને સારા થોડોક રોજ જનું આપણે ટેવ નાખીએ પુસ્તક વાંચવાની તો આપણા જ્ઞાનમાં આપણે જરૂરથી વધારો કરી શકીએ છીએ
હા એ તો તમે બરાબર કહો છો હવે જોવો હી આજના સમયમાં છે ને ઈન્ટરનેટ ને મોબાઈલ ન કેટલું બધું મહત્વ વધી ગયું છે હવે ઓનલાઈન વાંચન પણ કેવી રીતે ઓનલાઇન પાઇણ અ બધા આવે કેટલા બધા છાપેલા પુસ્તક પુસ્તકોનું મહત્વ તો આપણને બતાવે છે ઘણા લોકો તો આ જેે છે ને પુસ્તક હાથમાં લેવાનું લઈને વાંચવાનું પસંદ કરે છે પણ છે ને પુસ્તકો ને ઘણા જણા તો હવે ડિજિટલ માધ્યમો દ્વારા પણ એ બધું હવે કાર્ય કરે છે
બિલકુલ સાચું કહો છો તમે અને આપણે જો પુસ્તકો છે ને એ આપણે જ્ઞાનના ખજાનાનો એક ભા એક ચાવી છે એવી તો આપણને જરૂરથી પુસ્તક વાંચીને આપણા જીવનમાં અ જ્ઞાનનો વધારો કરવો જોઈએ
હા એ તો તમે બરાબર કેવો વાંચવાની ટેવ છે આપણને જીવનમાં સફળ બનાવે છે દરરોજ થોડો થોડો ટાઈમ છે ને આપણને થોડો થોડો પુસ્તક વાંચવો જ જોઈએ આપડણે પુસ્તક વાંચવા માટે થોડો સમય તો નીકળવો જ જોઈએ શરૂઆતમાં આપણને એમ લાગે કે મતલબ કઈ મતલબ આપણે મજા નથી આવતી વાંચવામાંમાં પણ જેવી રીતે આપણે થોડો થોડો સમય રોજ વાંચતા જઈશું તો આપણને પોતાને પણ એવી ટેવ પડી જશે તો આપણને છે ને વાંચ્યા વગર ચાલશે પણ નહી તો આપણે આમ થોડો સમય એક
થસે ધીરે ધીરે હા ધીરે ધીરે આપડી ટેવ પડશે હા. પડે રુચિ એમાં રુચિ જાગશે તો જરૂરથી આપડે એમાં અ વાંચવાનું આપણને અ મન લાગશે.
હા એ તો છે જ આપડા માટે ખુબ લાભદાયક છે આપ વાંચવાની ટેવ તો રાખવું જ જોઈએ જીવનમાં.
બિલકુલ અને થી આપડે જ્ઞાન નો વધારો થાય છે. જે આપણને કેટલી બધી વસ્તુઓની જાણકારી પ્રાપ્ત થાય છે અને આપડે આપડા છોકરાઓને આગળ બીજા બધાઓને પણ એના એ એ આપડે બતાવી શકીએ છે.
હા એ તો તમે બરાબર કેવો એ તો છે જ હમણાં ટેકનોલોજીના યુગમાં છે ને કેવી રીતે પુસ્તકોનું મહત્વ ઓછું થઈ ગયું છે પણ છે ને દરેક વ્યક્તિ એ વાંચવાની ટેવ તો રાખવી જોઈએ. કારણ કે પુસ્તકો છે ને પોતા એના જીવનમાં છે ને આ મતલબ અલગ જ એવો મતલબ અ એ મહત્વ દર્શાવે છે પુસ્તકો.
બિલકુલ ચાલો તો ફરીથી મળીશું ફરીથી મુલાકાત કરીશું અને બહુ જ સારો આપડે ગોષ્ઠી કરી બહુ જ સારું લાગ્યું. ફરી મલિશુ જય શ્રી કૃષ્ણ.